હેલો
હાઈ હું મજામાં તું કેમ છે?
આજે આખો દિવસ શું કરતી હતી?
આખો દિવસ તો પરીક્ષાની તૈયારી માં જ ગયું. તું તું શું કરતી હતી હતી?
મેં પણ એ જ હવે પરીક્ષા નજીક આવી ગઈ છે એટલે થોડું ટેન્શન થાય છે.
હા મને પણ, પણ ટેન્શન લેવાને બદલે પ્લાનિંગ કરીએ તો વધારે સારું રહે.
સાચી વાત તું રોજ કેટલું કલાક ભણેે?
લગભગ તો છ સાત કલાક પણ વચ્ચે વચ્ચે દસ પંદર મિનિટ નો બ્રેક પણ લઉં છું. નહી તો ધ્યાન રહેતું નથી.
હું પણ હવે એજ રીતે ભણું છું. પહેલા તો સતત બેસી બેસતી હતી પણ પછી કલાક થાકી જતા
કયો વિષય સૌથી મુશ્કેલ લાગે છે?
મને ગણિત અને અંગ્રેજી નુ ગ્રામર થોડું મુશ્કેલ લાગે છે, તને?
મને તો એકાઉન્ટમાં શરૂઆતમાં મુશ્કેલ પડતી હતી પણ રોજ પ્રેક્ટિસ કરવા થી હવે સરળ લાગે છે.
ખરેખર પ્રેક્ટિસ વગર તો કોઈ વિષય આવડતો જ નથી.
હા હું તો દરરોજ જૂનો જૂના પ્રશ્નપત્ર પણ સોલ્વ કરું છું.
જેથી સમય ન મેનેજમેન્ટ પણ શીખવા મળે છે.
બિલકુલ ત્રણ કલાકમાં આખું પેપર પૂરું કરવાની ટેવ પાડવી પડી જાય.
તો નોટ્સ કેવી રીતે બનાવે છે?
હું દરેક ચેપ્ટર ના મુખ્ય મુદ્દા અલગ નોટબુકમાં લખી રાખું છું પછી રિવિઝન વખતે ખુબ સરળ પડે.
હા આ તો ખુબ સરસ છે હું પણ હવે એવું જ કરીશ.
હા જરૂર રંગીન પેનથી
હ.
મહત્વના મુદ્દા હેડલાઈન કરવાથી પણ યાદ રાખવામાં મદદ મળે છે.
હા બિલકુલ અને ચાટ બનાવીને દિવાલ પર લગાવીએ તો વાર વાર નજર પડે.
સાચું છે તું મોબાઈલ કેટલા કેટલો ટાઈમ વાપરે છે.
હું હવે તો ભણતી વખતે મોબાઈલ સાયલેન્ટ પર મૂકી દઉં છું. નહી તો ધ્યાન તે તરફ જ જાય.
એ વાત તો સાચી. હું પણ સોશિયલ મીડિયા માટે સમય નક્કી કર્યો છે. દિવસમાં માત્ર વીસ મિનિટ.
બહુ સારું નહી તો ખબર જ ના પડે કે અ સોશિયલ મીડિયાના ચક્કરમાં મોબાઈલમાં કેટલો ધ્યાન પકડી ગયો.
એ વાત તો સાચી કહી. અને પરીક્ષા પહેલા આખી રાત જાગીને ભણવામાં તને વિશ્વાસ છે.
નહીં પૂરતી ઊંઘ લેવી પણ જરૂરી છે.
હા. ઊંઘ ઓછી હોય તો બીજા દિવસે વાંચેલું પણ યાદ રહેતું નથી.
સાચી વાત છે તું સવારમાં ભણવાનું પસંદ કરે કે રાત્રે.
હું વહેલી સવારે ભણવાનું પસંદ કરું એ સમય એકદમ શાંત રહેે છે.
હું તો રાત્રે થોડું ઘણું ધ્યાન થી ભણી શકું છું. પણ હવે સવારની ટેવ પાડો.
હા પરીક્ષા પહેલા રિવિઝન કેવી રીતે કરે છે?
પહેલા બધા નોટસ વાંચું છું પછી મહત્વના પ્રશ્નો લખીને પ્રેક્ટિસ કરું છું.
ખુબ સરસ હું પણ છેલ્લા પાંચ વર્ષના પ્રશ્નો પત્ર લઉ લઉં છું.
તેથી વારવાર પૂછાતા પ્રશ્નો સમજાય જાય.
સાચું ને.
તો મિત્રો સાથે ગ્રુપ સ્ટડી કરવા જાય છે.
ક્યારેક ક્યારેક પણ બધા સિરિયસ હોય ત્યારે જ
બિલકુલ નહી તો વાંચવામાં તો સમય વાતોમાં જ સમય પસાર થઈ જાય.
બિલકુલ એ વાત તો સાચી છે.
પરીક્ષા પહેલાની ટેન્શન થાય તો શું કરે?
ત્યારે હું થોડું સંગીત સાંભળું અથવા દસ મિનિટ ચાલવા જાઉ પછી ફરી ભણવા બેસી જાઉ.
સરસ રીત છે.
પરીક્ષા હોલમાં સૌથી પહેલા શું કરું? શું કરે છે
મેં આખું પ્રશ્નપત્ર શાંતિથી વાંચું છું અને જે સરળ પ્રશ્ન હોય તે ની શરૂઆત કરું
હું પણ એજ કરું છું
સમયનું વેચાણ પણ જરૂરી છે એ માટે
એ વાત બી સાચી છે નહી તો છેલ્લા ઉતાવળ થઈ જાય
બિલકુલ લખાણ પણ ચોખ્ખો હોવો જોઈએ સમય સાથે
સાચું એસા એસઇમીન્સ ને વ વાંચવામાં સરળ પડે છે
બિલકુલ એક્ઝામિનર ને વાંચવામાં સરળ પડે અને આહાર નું પણ ધ્યાન રાખવું જોઈએ સાથે સાથે
હા બહારનું જંક ફૂડ ઓછું ખાવું જોઈએ
અને પાણી પૂરતું પીવું જરૂરી છે
હા જેથી હળવી કસરત જેથી આપણા શરીર માં તાકાત બની રહે અને આપણે સવારે કસરત પણ કરવી જોઈએ
હા બિલકુલ તને ક્યારે એવું લાગ્યું કે બધું તું ક્યારે કઈ બધું ભૂલી ગઈ છે
હા પણ પછી શાંતિ થી રિવિઝન કરતા બધું યાદ આવી જાય છે.
એટલે ગભરાવાની પણ જરૂર નથી
બિલકુલ નથી આપડે ગભરાશું તો વાંચેલું તે પણ ભૂલી જસુ
બિલકુલ પરીક્ષા વખતે તો એ ઘબરાહટ ને વધારે વધવા ન દેવું જોઈએને પરીક્ષા પછી શું પ્લાન કરે છે તું?
પરીક્ષા પછી થોડા દિવસ આરામ કરીશ પછી નવી સ્કીલ શીખીશ
અ હું પણ અંગ્રેજી અને કોમ્પ્યુટર કોર્સ શરૂ કરવાનું વિચાર રહું છું.
ખૂબ સરસ. ભવિષ્યમાં ઉપયોગી રહેશે આ કમ્પ્યુટર કોર્સ
પણ રોજ અ રોજ એકબીજાને ફોન કરી ને ટાર્ગેટ પૂછીએ છીએ
હા ખુબ સારો વિચાર છે
આજે મારું ટાર્ગેટ બે ચેપ્ટર પૂરા કરવાનું છે, તમારું?
હા મારું મારું પ મારું તો ત્રણ ચેપ્ટર એક મોડલ પેપર સોલ્વ કરવાનું
તો મોડલ પેપર કેવી રીતે સોલ્વ કરશે?
અ ચોક્કસ જેથી આપ મો મોડલ પેપર જુના પ્રશ્ન પત્રો માંથી સોલ્વ કરીશ
હા બિલકુલ કાલ ફોન કરીએ એકબીજાને ટાર્ગેટ પૂછ્યું પૂછ્યું હતું તો તેમાંથી કેટલા ટાર્ગેટ પૂર્ણ કર્યા
એ એથી તાર મે એ બે મેં બે ટાર્ગેટ પૂર્યા કર્યા, અને તું એ?
મે અ તે મેં પણ બે ટાર્ગેટ પૂરા કર્યા છે. કાલે ફોન કરીને એકબીજાને પછી પૂછીએ કે ટાર્ગેટ પૂર્ણ થયું છે કે નહીં.
ચોક્કસ જેથી ખબર પડે કે કેટલું અ અભ્યાસ કરીયું.
હમ્મ અને સામે વાળું કેટલી મહેનત કરી રહ્યું છે તે પણ જાણી શકાય.
હા અને સાથે સાથે આપણને પણ પ્રેરણા મળે.
બિલકુલ. પરીક્ષામાં સારા માર્ક લાવવા માટે સૌથી મહત્વની વાત શુંછે તમને ખબર છે?
પરીક્ષામાં સારા માર્ક્સ લાવવા માટે આપણે અ અ ધ્યાનથી વાંચવું જોઈએ સારી રીતે મહેનત કરવી જોઈએ. અને પહેલાથી જ અભ્યાસ કરવો જોઈએ જેથી લાસ્ટ ટાઈમ પર તકલીફ ના પડે.
બિલકુલ નિયમિત અભ્યાસ અને ટાઈમ મેનેજમેન્ટ ખૂબ જ જરૂરી છે અને રિઝન પણ સતત કરતો રહેવું પણ જરૂરી છે. હું પણ એજ માનું છું.
એ વાત તો સાચી છે. તારે તારે શું કેવું પરીક્ષા પર?
પરીક્ષા પર પરીક્ષા પહેલા અ આપણે બધું એક વાર રિવિઝન કરવું જોઈએ અને પરીક્ષા પર પાંછ છું બે વાર રિવિઝન કરવું જોઈએ જેથી પહેલે ન પણ યાદ હોય અને બીજી વાર પ્રેક્ટિસ કરતા વધુ ધ્યાન જાય.
એ વાત સાચી છે જો આપણે રિવિઝન કરીએ તો અ પરીક્ષા ટાઈમ પર આપણને સહેલાઈ પડે જેથી આપ સરળતાથી આપણે પેપર સોલ્વ કરી શકીએ.
બિલકુલ અને પહેલેથી ટાઈમ ટાઈમ મેનેજમેન્ટ શરૂ કરી દેવું જોઈએ જેથી એક્ઝામ્પલ અ પરીક્ષા પર કોઈ લોડ ન પડે.
હા જેથી આપણને અ પહેલાથી જ પ્રેરણા મળે.
બિલકુલ. નિયમિત અભ્યાસ અને સમય ન આયોજન અને આત્મવિશ્વાસ તેમજ સતત રિવસન કરવું એજ આપણી અભ્યાસમાં મહત્વનો ભાગ વધજવે છે અને સારો અભ્યાસ બનાવે છે.
હું પણ એજ માનું છું. હ.
તો તમે અ કઈ એક્ઝામની તૈયારી કરી રહ્યા છો?
હા એ હ સ્કૂલ એક્ઝામની તૈયારી કરી રહી છું.
હા. હું પણ એજ માનું છું કે મહેનત કરવાથી જ સફળતા મળે છે.
બિલકુલ.
ચાલ હવે ઘણી વાત થઈ ગઈ છે.
હા ચાલ હવે ફરી મળીએે.
હા બાઈ
મ બાઈ